હા.
હલો કેમ છો?
બસ મજામાં તમે?
હમ બસ મજામાં.
સારું સારું.
હા મારા ખ્યાલ થી તમે પણ કોઈ પણ તમારા જીવનમાં સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો હશે.
હમ
તો તમે કોઈ સ્કૂલ કે કોલેજ ટ્રીપમાંથી ગયા છો ક્યાંય પણ ફરવા માટે
હા અમારે તો સ્કૂલ ને કોલેજ હર સાલ ટ્રીપ કરે હર સાલ હું તો જાઉં
અચ્છા એટલે તમેધ ભ આવ છો એમ ને
હા તમે જાઓ?
હા હું પણ અમારી સ્કૂલ થી કોલેજ જે પણ છે આવી છે હજુ સુધી બધામાં પણ હું પણ ભાગ લઉં છું
હા એ સારું કેવાય આ મીન્સ આપને ઘણી બધી જગ્યા જોવા મળે ને આમ ઘરેથી એટલું ના મળે જવા ટાઈમ ના હોય પણ આમ કોલેજમાં કે સ્કૂલમાં હોય તો એમાં આપણા પેરેન્ટસ ભી ના નાકે એટલે આપડે જઈ.
હા એજ છે તમે કવો છો કે તમે લાસ્ટ ઈયર ગયા છો કોલેજ કે ટ્રીપ માંથી તમે ક્યાં ગયા છો.
અમે લાસ્ટ યર અમાર કોલેજ માંથી માથેરાન ગયા ત.
અચ્છા માથેરાને એટલે આપડે જે મહારાષ્ટ્રમાં ટ્રેકિંગ જે છે ઈ વાડાામાં ગયા હતા.
હા હા એ જ મેં ઓગસ્ટમાં ગયા હતા મહારાષ્ટ્રમાં માથેરાન કોલેજ તરફથી આમ ટ્રેકિંગ ટ્રીપ હતી.
અચ્છા ટ્રેકિંગ કરી પડતી એમને અ હું તો લાસ્ટ રાજસ્થાન ગયો હતો.
અચ્છા વિન્ટર્સ માં ગયા હ છો ને.
હા હું તો વિન્ટરમાં ગયોતો હતો કારણ કે રાજસ્થાનમાં તો વિન્ટરમાં મજા વધારે મજા આવે.
હા ગરમીમાં તો બહુ ગરમી થાય.
હા એ ગરમીમાંત બઉુ ગરમી થાય એ
હા તમારા રાજસ્થાનની શું આઇટેનરી હતી.
રાજસ્થાનમાં તો પેલા માઉન્ટ આબુ ગયા હતા બે દિવસ ત્યાં હતા. એના પછી આપ આપણે ગયા ઉદયપુર ગયા હતા ત્યાં બે દિવસ ત્યાં ફરેયા પછી જોધપુર રણુજા અને બધે ત્યાં અલગ અલગ જગ્યા ગયા હતા.
હા આમ આપડે કોલેજ માંથી કે જઈ તો ઘણું બધું જોવા મળે આમ આપડે ઘરે થી જઈ તો એટલું બધું ના જોવા મળે.
હા એ છે પણ હમણાં અમે ગયા તા ત્યારે અમે સ્કૂલ ટ્રીપમાંથી ગયા ત લાસ્ટ મ નથીથી મોરોમે રાજસ્થ ગયા હતા અમે ફ્રેન્ડ બધા મિત્રો જોડે ગયા હતા ગાડી લઈને ગયા હતા. ત્યારે પણ એમ ખુબ મજા આવી ગઈ હતી.
હા એટલે ફ્રેન્ડ્સ જોડે બી મજા આવે પણ આમ ફેમિલી હોય તો આપણી પાસે આમ લિમિટ માં આપણે બહાર નીકળી શકીએ. પપાને એને કામ હોય એટલે
હા એ છે એટલે જ અમે પછી અમે ઘરે બધાને પરમિશન લઈને બધા મિત્ર ગાડીમાં લઇ ગયા હતા. ત્યાં પણ અમને ખુબ મજા આવી ગ અલગ અલગ જગ્યા સ્થળો પર ગયા.
હા મજા આવે આમ જોવાની આમ ફરવાની આમ વરસ માં એકાધિક બે બે વાર તો આવી. રિપ્લાય જ લેવાય.
હા એ થાય ત્યાં સુધી લેવી લઈ જ લેવા તમારે
હા આ વર્ષે બી અમારી કોલેજો ઉત્તરાખંડ ટ્રીપ પર નક્કી કરી છે.
અચ્છા એટલે આસલ પણ તમે જવાના છો એમને ઉત્તરાખંડ
હા આ વર્ષે ભી અમારે ત્રણ દિવસ ટ્રેકિંગ છે.
અચ્છા અચ્છા એ ઉત્તરાખંડમાં છે એમ ને
હા ઉત્તરાખંડ ઋષિકેશ.
અચ્છા મેં તો સાંભળ્યું ઉત્તરાખંડમાં તો ટ્રેકિંગમાં તો સૌથી સારામાં સારા તો વેલી ઓફ ફ્લાવર્સ છે ત્યાં અલગ અલગ પ્રકારના ફ્લાવર્સ હોય છે.
હા મામારે હા અમારુ ત્યા છે, એક દિવસ ત્યાં ટ્રેકિંગ ને ઓગસ્ટમાં જઓ, એટલે બેસ્ટ ટાઈમ કેહેવાય ત્યાંનુ
અચ્છા મતલબ કે તમે ત્યાં જવાનો છો, એમ ને
હા ત્યા છે, પછી હેમકુંડ સાહેબ કરીને ગુરુદ્વારા છે. ત્યાં કને છે.
અચ્છા મારા ખ્યાલ છે, તમને તો ખુબ આનંદ આવશે ત્યાં જવાનો તો
હા એક કોલેજની ટ્રીપ આપડે બધા ફ્રેન્ડ્સ જોડે હોય તો મજા આવે
હા એ તો તમારા માટે તો ખુબ સારું કેહેવાય કે તમે ત્યા આ બધા જશો.
હા આમ એક્સપિરિયન્સ નવો મળે
હા એક્સપિરિયન્સ બનશે તમારી મેમોરીશ નવી બનશે ત્યાં નવી નવી ઇન્ફોર્મેશન મળશે તમને ખુબ મજા આવશે ત્યા તો
હા એટલે જ કે મીન્સ મજા આવે ને બધા ફ્રેન્ડસ હોય તો બહુ મજા આવે
હા ઈજ અ અવ લાસ્ટ લાસ્ટ યર મારા ભાઈ પણ ગ્યા તા મારા ભાઈ અને ભાભી ત્યાં સેમ જગ્યા પર ગયા ઈ એ એને પણ ખુબ મજા આવી ગઈ ત્યા
હમ્મ બંને એક તો ત્યાં એવી જગ્યાએ પોલ્યુશન બી ના હોય એટલે આપને આપળા અંયા પોલ્યુશન એરિયાથી. ત્યાં ઓછું એટલે મજા આવે એમ થોળાક હેલ્થ માટે બી સારું કેવાય
હા એ તમને અલગ અલગ અ વાતાવરણ મલે અને ખુબ જ ફ્રેશ વાતાવરણ મલે જેથી તમારું આમ માઇન્ડ રિલેક્સ થઈ જાય છે.
હા એટલે જ, ને પછી એમાં ભી બદ્રીનાથ જવાનું એટલે આપળી ચાર ધામ ની યાત્રા માંથી એક થઈ જાય.
અચ્છા એટલે મતલબ ઈ કે તમારું બદ્રીનાથ પણ ઇન્ક્લુડ છે, એમ કે
હા ઈન્કલુડેડ છે ઈ ભી
અચ્છા તો તો ખુબ સરસ કેવાય કે તમે બદ્રીનાથ પણ દર્શન કરી લિયો હમે શકો
હા એટલે જ આઠ દિવસની ટ્રીપ છે, અમારી તો
અચ્છા તમારી આઠ દિવસની ટ્રીપ છે, તો તો ખુબ મોટી ટ્રીપ છે તમારી તો
હા અંયા વડોદરા થી સ્ટાર્ટ થાય હરિદ્વાર સુધી છે.
અચ્છા વડોદરા થી હરિદ્વાર જશો તો મારા ખ્યાલથી હરિદ્વાર ને ઋષિકેશ ને બધું તમારું ઇન્ક્લુડ જ અશે તો તો
હા એટલે ઈ બધું બાજુ માં એટલે ઈ બધું ઇન્ક્લુડેડ છે એની આજુબાજુની જગ્યા
અચ્છા અચ્છા તો તો સારું કેવાય કે તમે બધા એક જોડે બધું ફરી લેશો ત્યા તો
હા એટલે ફરાઈ જાય ને પછી આજુબાજુ હોય બધુ
ના ના સારું રય ઈ તો સારુ
હા તમારી ક્યાં લઇ જવાની છે, આ વખતે ટ્રીપ
અત્યારે અમારી તો જવાની છે, દુબઈ જવાની છે. ઔટ ઓફ ઈન્ડિયાનો વિચાર છે, આગળ
ઓ તમાર કોલેજ તો બો સારુ કેવાય દુબઈ લઇ જાય છે.
હા એ તો ભાવ પણ એવા લય છે એટલે દુબઈ નું ટ્રીપ પ્લાન કરી છે.
તમ જવાનાં છો.
હા ત્યાં તો જવાનો જ છુ, ચોક્કસ જવાનુ
અચ્છા એટલે શું બજેટ રાખ્યું છે, દુબઈનુ
અત્યરે તો સમજી લોને સેવેન્ટી ફાઇ થાઉઝંન્ડ છે. અચ્છા તો ઇન્ક્લુડિન જમવાનું બધું આવી જાય છે, હોટલ ને એકદમ એક્સકલુસીવ અલગ અલગ બુર્જખલીફા કે જાઓ. અલગ અલગ ટિકિટો જે છે ઈ તમારે માટે હોય છે એમ ઓલમોસ્ટ અમારું નાઇન્ટી થાઉઝન્ડ પ્લસ થય જશે.
હા પણ એટલું બી વધારે ના કેવાય ઈ તો બજેટ તમ સારું જ કેવાય ઈ તો
ના ના ઈ તો મીન્સ આમ પ્રોપર જ છે નાઇન્ટી થાઉઝન્ડ તો કાંય ના કેવાય
હા ઈજ ને ઈ દુબઈ જાવ એટલે
હા ઈ જ અમારો ઈ પણ છો દિવસ નો છે. વકલાઇટમાં પણ ઇન્લુડ જુએ ઇન્લુડ છે, એમા
હમ્મ આજ ફરી અવાય અમારી કોલેજ હજી સુધી આઉટ ઓફ ઇન્ડિયા તો ટુર નથી કરતી. પણ આમ સારું કેવાય તમારી કોલેજ એ કરીયુ ઈ.
નય અમારા કોલેજમાં તો આ સલ જ ચાલુ કરીચુ છે આ ઇન્ટરનેશનલ હ એટલે આમાં સ્ટુડન્ટ મન તો એક વાર સ્ટુડન્ટ એજ બધા કીધું કે એક વાર આઉટ ઓફ ઇન્ડિયા ટુર કરો બધા ચાલશે એટલે બધા આઉટ ઓફ ઇન્ડિયા ટુર નું પ્લાન કરી છે અમે લોકો.
હ એટલે તમાર કોલેજમાં સ્ટુડન્ટ જેવા હોય એટલે કર અમાર કોલેજમાં બધા મિડલ ક્લાસ વાળા હોય એટલે એ લોકો અફોર્ડ ના કરી શકે આઉટ ઓફ ઇન્ડિયા નું.
હા ઈ છે જ ઈ, બધા નું મન નોતું આપેરે.
હમ, એ તમારામાં બી સ્ટ્રેન્થ તો ઓછી જ હશે.
હા અમારામાં તો પચીસ ત્રીસ છે બસ.
હા એટલે જ કેમ કે આઉટ ઓફ ઈન્ડિયા જવ એટલે બહુ ઓછી પરમિશન મળે ઘરેથી
હા એજ છે એ બધા ના પેરેન્ટસ માને નઈ એમાં તો
હા એટલે તમારે સિક્સ ડેઝ માં આવવા જવાનું બધું ઇન્ક્લુડ કે ખાલી સિક્સ ડેઝ ત્યાં ફરવાનું જ
ના એમાં તો પાંચ દિવસ ઉમર છે બાકી તો છ છ દિવસ છઠ્ઠા દિવસ ટ્રાવેલિંગ કેમ ફ્લાઇટમાં તો એક દિવસ જ લાગે જવાનો એટલે અમારે ફ્લાઇટ પણ અમદાવાદ થી છે એટલે એ બે કલાક માં હું પહોંચી જશું
હા હા તો ક્યાં ર છે એ ટ્રીપ
એ બસ હવે આવ તો મહિને છેે બાર તારીખ ના
અચ્છા ફેરનડહોયએટલે બઉ આમ સારું એક્સપિરિયન્સ મળશે દુબઈ નો
હા, એ જ આપડે બધાં ભેગા થાઈ ને ફ્રેન્ડ્સ જાઈ છે, બધાં ના અલગ-અલગ બધાને ઈચ્છા હતી એટલે બધા જોડે જ જાશુ આખુ ગ્રુપ
હા એ સારું કેવાય
તમે પણ તમારે કોલેજ પણ અરજી આપો કે તમને બારેજવાનું છે એટલે તો તમારે પણ લગભગ પ્રયાસ હ મારે લઇ જાય પ્રવાસ તો
એટલે અમે કઈ પણ અમાર કોલેજમાં મીન્સ મોસ્ટલી બધા મિડલ ક્લાસ હોય તો પછી એ લોકો અફોર્ડ ના કરી શકે એટલે કોલેજ વાળા આવડું ના ટુર મીન્સ નીકાળી શકે ને
હા એ જ છે કે અલગ અલગ બધાની સિચ્યુએશન જોઈને બધા કરતા હોય એટલે
હા એજ ને સારું એમ ફરી આવય આમ આવામાં આખું વરસ ભણો એટલે થોડુંક ટાઈમ પોતાના માટે નીકાળાય
હા એટલે શું સમજુહમણાં તો સીએ નું મારું ચાલુ છે. બે પરીક્ષા આપી દીધી છે હવે ફાઇનલ પરીક્ષા છે હવે એટલે એનાથી મોરકી દ ફરી જઈ સારી રીતે પછી એકદમ સ્ટડીઝમાં ધ્યાન આપશો એટલે એનો પણ પાસ થઈ જાય પછી
સારું કેવાય તમારી પાસે સી એ નું ભણો છે એક ને એક તમારી પાસે ટ ટ્રીપ નો ટાઈમ છે
હા એ તો થોડુંક ટાઈમ તો કાઢવું જ પડે આપડે સેલ્ફ પર્સનલ માટે
હા એ છે તમે ન્પ ઇન્સ્પાયર કરજો બીજા સી એ ભણતા હોય ને લોકોને કે આમ ટ્રીપ કરીિ અવાય એને
ના ના ચોક્કસ તો બધાને કરવાનું જ છે કે ભણવા જોડે બીજું બધું એક્ટિવિટી પણ કરવાની જોઈએ
હમ તમે બધું એક જ અટેમ્પમાં ક્લિયર કરી દીધું સીએ નું બધી એક્ઝામ્સ
ના એમ તો ફર્સ્ટ એટેમ જ તોના થાય પણ અમે અમારી ટ્રાય મોકલી પાછી મૂકી નઈ અને ટા ય કરતો એટલે ક્લિયર થતી આવી હવે લાસ્ટ છે એટલે એ એક વાર થઈ જાય પછી સારું રહે
હ હા એ તો સારું કેહેવાય કે તમે મીન્સ હાર ના માનીને કરતા રહ્યા એક્ઝામ દેતા ગયા.
અ એ છે કેમસીી એમાં તો એક એક ટ્રાયમાં તો લગભગ તો કોક હોય છે કે ઉકરી જાય છે. તો વધારે ટ્રાય લાગે છે બધાને.
હા ઇ નસીબ હોય તો થઈ જાય એક વારમા નકર પછી લાગે જ એક ટાઈમ એકસ્ટ્રા.
હા એ તો છે જ કે તમને એવું નથી કે બે એટમમાં થઈ શકે ઘણા ને ત્રણ ચાર પાંચ પણ લાગે છે. તમે ટ્રાય કરતા રહો તમે ઉકલી જાવ એનું.
હા એજ ને હિંમત ના હરવાની ટ્રાય કરવાની.
હા એટલે જ તમે ટ્રાય કરશો તો તમે ઉકળી જશો. ના કર તો પછી તમને એવું થશે કે કંટાળો છે એટલે આનમાં નહીં થાય તો પછી તમેક મૂકી દેેશો એ.
હા એ તો છે.
હા, તમે શેનો અભ્યાસ કરો છો, હમણાં?
હું આઈટી ફિલ્ડમાં છું.
અચ્છા આટી ફિલ્માં છો, અમને.
હા સોફ્ટવેર એન્જિનિયરિંગ કરું છું.
અચ્છા અચ્છા મારા એક મિત્ર છે, આપડે પુણે અને બેંગ્લોરમાં. ત્યાં તમને જોઈતો હોય કોઈ સારો જોબ તમે જે કોન્ટેક્ટ કરજો ત્યાં સારી કંપની છે, એની પાસે તો તમને સારો જોબ મળી જશે.
હોવ, હોવ હંડ્રેડ પર્સેન્ટ કરીશ.
હા તમને શું સારી ફિલ્મ હા થઈ જયા જો પ્લેસમેન્ટ તો સારું રે તમારા માટે.
હા એઈજ ને એમ હવે તો આપડે ઈજ હોય. આ એજમાં કે સારી જગ્યા પ્લેસમેન્ટ થઈજ સારી ઈન્કમ આવે તો બસ
હા એ છે, સારું લેતો પછી તમને પછી ફોન કરું.
એહા, હા.